ઓ
હલો હલો. હલો હા ઓપો સડા જજ
હલો.
કાલે હારુંમ થ હલો.
અવાજ નહી આવતો
હા આવે આવે.
હવે અવાજ આવે.
હા આયવો હાલો દેવજી ભાઈ કેમ છો. બસ હવે મજામાં.
એવું આમ કે ફરવા ગયા શખ શો.
ના ના આઈટી આઈ ગયા ત અમે
એવ આઈટી આય કરો.
હા આઈટીઆઈ કરીવી.
બરોબર બરોબર હમણાં તો અમમે ફરવા ગયા હતા સુંદાજી બાજુ.
એમ
મારા મિત્રો સાથેથ એટલે બે ત્રણ દિવસ રતા અમે રાતે પણ ફરવાની મજા આ. તમે ક્યાં ફરવા નતા ગયા હમણાં.
અમે હમણાં ગયા તા અંબાજી સાઈડ ગયા તા
એમ કેવી રીતે.
અંબાજી એકદમ મજા આય ગઈ
હા બરોબર બરોબર કેટલા દિવસ રહ્યા હતા.
અમે ત્રણ દિવસ ગયા તા અંબાજી.
ત્રણ દિવસ રહ્યા ત તમે અંદાજા. તો તો મજા આવીશે
હ મજા આઈ ગઈ પેલા મેં આઈથી અંબાજી ગયા બસ માં
બરોબર.
બપોરે નીકળી ગયા હતા અમે અહીયાયાથી અને સાંજે પાંચ વાગે કેવા પહોંચી ગયા અત્યાં
હા પછી શું કર્યું
પછી અમે જાતા પહેલ ત્યાં ફરી ફર્યા થોડું
હમ
પછી રૂમ બુક કર્યું
બરોબર
ત્યારબાદ નાઈ લીધું
હા
અને પછી અંબેમાની આરતી ચાલુ હતી એટલે મેમે આરતીમ ગયા પછી આરતીમ જઈને આવીઈને જમી લીધું અને પછી રાતે મસ્ત ત્યાં ફરવા લાયક જગ્યા છે તે રાતે પછી અમે ફરવા નીકળ્યા ત્યાં
હા
અને એવી રીતે ત્રણ દિવસ રોકાયા હતા અમે
ત્રણ દિવસ મજા આવી હશે.
હા મજા આવી ગઈ
તમે બાર ભાઈબંધો સાથે ફરવાની મજા આવેધી
હા ભાઈબંધન ની સાથે ગયા ત ને અમે
ઓવે મજા આવે એમ તો તમે
હા ત્રણ મિત્રો હતા અમારી સાથે
એવું અ હમણાં સુુંતાાજી ગયા ને ત્યારે ત્રણ મિત્ર હતા હું એક બીજો કોલેજ ન મિત્ર હતો એટલે અમે સુંદાજી સાઈડ ફરવા ગયા ત હવે અમે સુંદાજીમાં બે ત્રણ દિવસ રહ્યા હતા આમ તો તમે જો તમે રયા હશો પણ અમે જે ધરમશાળા હે ને પ્રજાપતિ સમાજની
હા હા અમે પણ અમે ત્યાં જ રહ્યા તા
એમ એ તરમ શાળામાં પછી રાતે પણ ત્યાં ઘણું જોવાલાયક છે પછી હવે ત્યાં તો અમે રોકાણ પછી સવારે અમે જયારે અ બીજા દિવસે અમે અતં એક ડુંગર આવેલો છે તેને રેતી નો ઢગલો કે એટલે એ રેતી ના અરેતીના ઢગલા ઉપર ચડ્યા ને અમે
હા
ચડવાની એટલી મજા આવે કે તમે શું કેવું. થાક એટલો લાગે પણ અમે તો બ્લોગ હા બ્લોગ બનાવતા બનાવતા ચડ્યા ગ એટલે મજા આવી ગઈ એટલે આમ તો અમે પછી બીજી જગ્યા પણ ઘણી જગ્યાએ ફર્યા અને પછી ત્યાં અમે તો ટ્રેન માં ગયા ત ને એટલે મજા આવે તો અમે ક્યાંય નતા ગયા બીજી જગ્યા એ જ્યા હોય તો.
ત્યાંથી પછી ભીમાલ ગયા હતા.
એવું એમ.
હા ભીમાલ હા સુંદાજીથી અમે ભીમાલ ગયા. ત્યા પણ ત્યાં પણ ચઢવાની જગ્યા હતી તે મંદિર આવેલું છે મહાદેવનું.
એવા. બરોબર બરોબર શિવ કેવું મંદિર હૈ.
ત્યાં મહાદેવ નું મંદિર છે ઉપર
હા
અને સીડીઓ ચડવાની છે ગબ્બર ઉપર આવેલું છે.
તમે કઈ સ્કૂલમાંથી પ્રવાસ ગયેલા.
ના સ્કૂલમાંથી નહી ગયેલા અમે
અરે સ્કૂલ માંથી જવું જોઈએ કારણ કે મજા આવે સ્કૂલ માંથી પ્રવાસ જવાની અમે એક દિન કચ્છ કચ્છ ગયા તા
હા
હમણાં જ હું જયારે બારમું ભણતો હતો ને ત્યારે જે કચ્છમાં આપણે નહી હા શું કેહેવાય આપણે એક હારો એવ કચ્છમાં જે પેલા તો અમે પુરા માતા નું મઢ હૈ અહીં ગયા સારી રીતે દર્શન કરી પછી ત્યાંથી અમે જે સફેદ રણ કચ્છ આવેલું ને ત્યાં ગયા. ત્યાં સફેદ રણ તમે જાઓ ને ત શાંતિનો અનુભવ થાય કારણ કે ત્યાં એક નથી સૂર્યોદય સૂર્યાસ્ત જે થતુ હોય ને તે ફ્લક્ચુએશન સારું જોવાનું થાય. તમને તમે ઘરેથી અને ત્યાં જવ ને તોલ દીલ થાય કારણ કે ઘરે જલ્દી સૂર્યાસ્ત થઈ જાય મોડુ થાય કારણ કે ત્યાં તમારી નજર પોખે ને ત્યાં સુધી રણે જ છે. અને પછી ત્યાં એક ખૂબ જ પ્રખ્યાત છે કાળો ડુંગર. ની અહિયાં તમે જો ને તો એવું ક કે મખ્ય વિસ્તાર કેવાય એટલે કે. જે એમ ઢાળ વાળા વિસ્તારમા અને ચડાવ વાળા વિસ્તારમાં ને વસ્તુ ચડી જાય આપ કોપ આપડણે જેમ કેને બોટલ રાખીએ ઢાળમાં તો ઢાળમાં નીચે બે પણ ત્યાં બોર્ડર ઊચી જાય એવું છે પણ હમ તને કે એવી જગ્યા નઈ ગયલા
હા ના એવી જગ્યાએ તો અમે ક્યાં ગયા નથી પણ તમે વાત સારી કરી ઈ કેવું ઉપર જાય ટાવ પડતા વિસ્તારમાં
હા એ એમાં જેવો ઉપકશે કારણ કે ચુંબકીય વિસ્તાર કે કે જો કદાચ તમે માની લો હવે તમારી પાસે બે મેગ નેટ થી હવે એક મેગ્નેટ નીચે રાખો ને એક મેગ્નેટ ઉપર ટાળ વાળા વિસ્તારમાં તમે મેગનેટ રાખો તો નીચે તો જવાનું નથી. જ્યાં મેગ્નેટ નું પ્રેશર જે પડે તે બાજુ સાઈટ જાય. એટલે કદાચ એવું હોય શકે કે જે એ વિસ્તારે એ એક ચુંબકીય વિસ્તાર હોય એટલે જે વસ્તુ નીચે જવાની જગ્ ઉપર ખેંચાતી હોય એવું હોય શકે મારા મત મુજબ તમે અંબાજી ગયા તા તો તમે ક્યાં આવ હોટલમાં રોકાણ હતાા કે બીજે કે.
ના અમે ત્યાં પ્રજાપતિ વાળી ધર્મશાળા હતી ત્યાં રોકાયા હતા. હા ત્યારબાદ ત્યાં જમવાનું પણ સારું હતું.
હા થોડી વધુ માહિતી આવેને અંબાજીમાં શું શું કરવાનું છે.
અંબાજીમાં મસ્ત ફરવાલાાયક દીખ્યા છે અ પેલું ત્યાં આવેલું છે ને પેલું તળાવ
તળાવ.
આ તળાવ આવેલું છે તે અંબાજીથી પાંચ કિલોમીટર દૂર છે.
હા.
એ તળાવ નું નામ ખબર નથી બાકી મસ્ત મજા આવી ગઈ ત્યાં. પછી ત્યાં આંબે માનો ડુંગર પણ આવેલો છે.
બરોબર તો હું એમ કેવા મામાંગુ છું કે બેમાર ના ડુંગર તો અમે લગભગ મને યાદ નથી પણ જયારે હું નાનો હતો ત્યારે હું ગયો હતો. ત્યાં મને યાદ એકચુલી યાદ નથી. થી પણ ગયેલા છીએ લગભગ. અમે એની જગ્યા અમે અમારા પરિવાર સાથે હું હ પેલા જે દાંતીવટા ડેમ છે ને ત્યાં ફરવા ગયો હતો. અને ચોમાસાની સિઝનમાં ફરવાની તો મજા જ આવે તમને પણ ખબર હશે. કેમ કે તમે પ્રવાસી છો. તમારે કંઈ ફરવા જવાની ઈચ્છા નહીં હાલ બીજે ક્યાં ફરવા જવાની પ્લાનિંગ હોય તો કોણ મને.
હા પ્લાનિંગ છે દ્વારકા જવાની પ્લાનિંગ છે હાલ
હા તો દ્વારકામાં કદી ગયેલા જ ને.
ના હવે પેલી વખત જવાનું પ્લાનિંગ કરી.
એવમ.
પાંચ મિત્રો છે તે અમે બધા જઈશું.
હા તો અમને પણ કજો ને તમે જય્યારે જાઓ.
હા યાર તમે તો ભૂલી જ ગયા તમને તો અમે તમને પણ કેશું કઈ વાંધો નહી.
હા તો અમે જ્યાર જો ને તમે તાર ક્યાજ પણ હું તમને એમ કહું. દ્વારકામાં કદી ગયેલા તો નથી ને તમે.
ના નથી ગયેલા.
માહિતી થોડી ઘણી નહ હોય એની વિશે.
તે બાજુમાં દરિયો આવેલો છે તેમ બધા કહે છે. ત્યાં ફરવાનું સારું છે.
વાત તો મારી સાચી પણ હવે આપડી દ્વારકામાં તમે ફરવાની જયાર મજા આવે ખબર કે તમારે જે વિસ્તારમાં ફરવા જવ એની થોડી ઘણી માહિતી હોય ત્યારે હવે માની લો તમે હવે પાટણમાં રાણીની વાહુ કોલેજ પાટણમાં જ કરું છું. પણ હું ત્યાં જાણીની બાબમાં તમે. જે લેઝર સો હોય છે એ જોવાની મજા આવે.
હા સા
એક વખત તમે જુના ામાં જ રહો છો એક વાર મુલાકાત લેવાની રાણીની વામાં દૂર નથી અહિયાં હા ચા મારી સાથે જ આવજો ને તમે આપે બંને જઈશું. મજા આવે લેજર શો જોવાની ત્યાં ઘણા એવા હા બરાબર તમે બીજે ક્યાંય ફરવા નહીં ગયેલા દૂર થોડા.
તે અમે એક વખત પ્રયાગરાજ ગયા હતા કુંભના મેળામાં. કુંભના મેળા મા
ઓ ત પ્રયાગરાજ ગયા તા
હા પ્રયાગરાજ.
અરે આ હમણાં જે કુંભનો મેળો ભરાનો ત્યાં.
ના આ મેળામાં નહી એના આગલા મેળામાં
તો આ દર વર્ષે મેળો ભરાય કે.
બાર. મેળા પૂરા થાય ને ત્યારે એક મહાકુંભ થાય.
અચ્છા તો તં મહાકુંભમાં ગયા ત.
ના અમે કુંભમાં ગયા હતાા પછી ત્ય્યારે. એ બારમો છેલ્લો કુંભ હતો. એટલે પછી એના બીજા વર્ષે મહાકુંભ થાય.
તો તો તમે તો તો સારું કેવાય મારે પણ જવું તું પણ એ. હા જે હલકે આ ફેર ખુબ જ આ કેલો લાંબો મેળો હોય.
હા તે ત્રણ મહિના ચાલતો હોય મેળો.
ત્રણ મહિના કેટલા ટાઈમે એ મેળો આવે આ
એ બાર વર્ષે આવે મેળો.
બાર વર્ષે.
હા.
કેનો મંદિર છે તે.
તે ત્યાં મંદિર નથી.
તો.
તે એકદમ ઓહ. આપડણેે રામકથા સાંભળેલી તમે રામકથા.
હા હા.
હા તેની લગતોજ મેળો આવે.
હ હે રામ. પણ મને તો તમે રામાયણ ની વાત કરી તો મન. તો આપડે એક જે રામાયણમાં જે આપણે નથી અ શ્રીલંકામાંજે રાવણ. રાવણ રહે તો ત્યાં જવાની ઈચ્છા થઈ. કારણ કે ત્યાં જે એવું કહેવામાં આવે છે કે. કે રાવણની લંકા હતી એતો નથી પણ જે એના અવશે શો કદાચ જોવા મળે છે
અચ્ચે છે.
એનો વિસ્તાર પણ સારો છે કઈક પહાડો વાળો વિસ્તાર છે ને. એથી હાલમાં અતં સોનાનું પણ. તમે જોશો તો ભાવ પણ સારા છે એ. આપણ ફરવાનમાંજા જે પર્વતીય વિસ્તારો હો પછી એવા બધા વિસ્તાર. તાર મજા મજા આવે તો કજાક સુ આપણે. તમે પેલી બાજુ ગયેલા કઈ આપ. સુરત બાજુ.
સુરત બાજુ ના સુરત બાજુ અમે નથી ગયા અમે.
હ સુરજ બાજુ પણ દરિયા કિનારા દરિયા કિનારા બાજુ.
હા સાંભળેલું છે મેં પણ.
તો બી ક્યાં ક્યાં ફરવા ગયેલા આમ.
આ તમે જે લંકા ની વાત કરી ને તેની મને એક વાત. ખબેર છે એટલે હું તમને કહી શકું.
કહ.
હા તો જે રાવણ ની લંકા હતી ને તે રાવણને. કામંડ હતો.
કમંડ.
એટલે પછી હનુમાનજી ને એવું થયું કે આનો કમંડ ઉતારવો જોઈએ મારે. અને લંકા ઉપર ખૂબ કમાંડ છે એટલે હનુમાનજી એ. તેમના ભાઈ હતા તેમને. છોડાવવા માટે કરીને એમની પૂંછ ઉપર આગ લગાવી તેમને રાવણના. જેવું હોય સૈનિકો. એમનો એ આગ લગાવ એટલે. જે એક હનુમાન હનુમાનજી નો ભાઈ હતો
હા.
તેને પણ રાવણે પકડ્યો હતો અને. સિતા માતા ને પણ પકડ્યો હતો એટલે રામ ભગવાનગી. તુ કે આનો કમાન્ડ ઉતારો. એટલે હનુમાનજી એ એમની પૂંછ ઉપર આગ લગાવેલી હતી કે
હમ.
એટલે હનુમાનજી એ આખી લંકા હળગાઈ નાખી એટલે રાવણ ને કમન્ટ હતું કે લંકા કઈ નહી થાય આગથી એટલે આખી પીગળી ને દરિયા માં જતી રહી બધું સોનું હા
તમને ઇતિહાસ સારો તમે કદાક રાાવણ જોયલી લાગે
હા જોયેલી મેં
શમા જુવેલી
મેં ટીવી માં જોયેલી હન મારા દાદા પેલા સાથે જોતા